હેલો, બોલો.
હું કરી રી?
કેટલા ટાય કાઈ ની બેઠી. હેલો. હવ આવી રી.
શું કરો બીજું?
બસ કઈ ની. કેટલા ટાસ પૂરા થયા તમારા?
હમ રે ત્રણ.
એ મારે તો પહેલા ઉપર જ હજી.
એવું?
હા, ફોન તો જાતો ની મળે કોઈને.
જાય.
મારા મેથી નથ જાતો.
એવું.
હમ.
કઈ ની કોલેજમો કાલે આવજો.
તમાર અતાર કાઈ કરે ને તો મારેન એની અળધી હા યાદ આવ છે તો પછી હું પણ એની એવી રીતના, હ મેં અત્યારે મંદિરે આવી.
એવું કૈના મંદિરે.
ચામુંડા માતાના.
કઈ બાજુ આવેલું?
આઈ રાબડાળ.
આંબળા બાજુ
હમ્મ
એવું.
હા
આજે ઓફિસે નઈ ગયા
આજે તો રવિવારને આજે રજા.
હમ્મ.
હમ્મ રવિવારે રજા બાકીના દિવસમાં ચાલુ.
હમ હમ. કોલેજ ચાલી એવી રીતે.
હા તમાર લોકોને કોલેજનો કયો ટાઈમ છે?
અગિયાર ત્રીસ થી એક ત્રીસ.
અગિયાર થી
એકતીસ
એક તીસ. એટલે મે અગયાર વાગ્યા તો ઘેર આવી જાવ એટલે તો એમ કે હાલ જો એમ કે પેલા દિવસ ઉભેલી પણ કોઈ બી નહી દેખાયું. ફેમિલી.
હેવું ના ખૂ પેમલ એ ગ્રૂપ.
હોવ હા તો કે હમ તો દેખ્યા ન એમ કે એક રવિવાર તો મળે બધા સાથે ભેગું થવાનું.
બરાબર
હમ્મ. મે કાલ કરેલા મારી ફ્રેન્ડ મારી ફ્રેન્ડમયથી.
હેવો થયા તો ગીપ
હમ્મ
કોલ થયો હતો કે નઈ?
એ બાજુ બાજુમાં કરેલો તો થયો હતો એની પછી તો નઈ થયો.
કઈ ની કાલે કોલેજમાં આવજો
હા ઠીક છે.
હમ્મ.
હા